હા, બોલો.
હા, આજે આપડે અ હા, બેન તમે કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ ખુબ જ મજામાં છું. તમે તમારી પાસે ટાઈમ છે વાત કરવા માટે અમારી અમારી જોડે?
હા છ હા છે ને ટાઈમ છે ભલે.
આજે આજે હું તમારી જોડે તહેવાર વિશે વાત કરવા માંગુ છું. તો તેવારી એ આપણી સાંસ્કૃતિક આનંદ અને ઉત્સાહ નો પ્રતીક છે. લોકોએ લોકો એકબીજા સાથે તહેવારોમાં તહેવાર છે ને એકબીજા માટે ખૂબ જ જરૂરી હોય છે રોજિંદા જીવનમાં આપડે હેરાન થઈ જાય તે પ્રમાણે તહેવારોમાં શું છે કે આપણને ખુશી મલે, આનંદ મળે. જેમ કે આપડા અ જીવનમાં છે ને અ ખાવા પીવાનું જરૂરી હોય ને તે જ પ્રમાણે તહેવારો આવે. તહેવારો આવે તો ખુબ જ મજા આવે. આ અહ એકબીજા સાથે મલવાનું તક મળે છે. આપણા પરિવાર સાથે વાતો કરવાનું મલે છે. અને સારી-સારી વાનગીઓ ખાવા મળે છે. તમને ખબર છે તહેવારો ખુબ જ અગત્ય હોય છે. ખૂબ જ સારું હોય છે. ને તહેવારોમાં તો આપડે ખુબ ખુશ રહીએ છીએ, નવા-નવા કપડાં પહેરીએ ને એ બધું કરે છે. ઋતુ અહ તહેવારોની શરૂઆત શું છે કે ઋતુઓ પ્રમાણે થાય છે. ઋતુઓ સાથે જોડાયેલા આપડે ભારતના દરેક તહેવારો ઋતુ બદલાઈ જાય, સાથે જોડાયેલા હોય છે. શિયાળા માં ઉતરણ આવે, ચોમાસા માં જન્માષ્ટમી આવે, નવરાત્રી અને ઉનાળા ની શરૂઆતમાં હોળી ઉજવાય છે. નવા પાકની ખુશી મકરસક્રાંતિ અને વૈશાખી જેવા તહેવારો ખેડૂતોના ઘરે નવા અનાજના આગમનની ખુશી માં ઉજવવામાં આવે છે. અહ તમને ખબર છે કે આ નવરાત્રી પણ ક્યારે ઉજવવામાં આવે છે? નવરાત્રી વિશે તમે મને માહિતી આપશો?
હા પ્રિય તહેવાર છ છે. નવરાત્રિ માં લોકોને દાંડિયા રમે છે. એટલે નવરાત્રી ના નવ દિવસો આવે છે. તો દિવસ માં તહેવારોની જ માંગુ છું. તો તહેવારો આપણા જીવનમાં આનંદ, ઉત્સાહ કે ખુશી ખુશીઓ લઈને આવે છે. સૌથી મહત્વ ભારત તો ના દિસ તહેવારો નો મહત્વ એટલે તહેવાર આપણા માટે પ્રિય એકતા અને ભાઈચારા નો સંદેશ આપે છે. જ મુસ્લિમો કે હિન્દુ હોય આપણો તહેવાર કેહેવાય છે ને આપણો તહેવાર એમનો તહેવાર કહેવાય છે. જે
કે દીવા ળી ને પછી માં ભી હો આવે છે. મીઠાઈ વેચે છે અને આનંદથી ઉજવણી કર રે છે. દિવાળી એટલે ખુબ જ અગત્યનું હોય છે. આપણે દિવાળીમાં રાત્રે જોઈએ તો દિવસોના એટલે એકદમ ઉજવાળા અજવાળા દેખાય છે હોળી હોળીમાં આપ ડે એકબીજાને ધૂળેટી રંગ લગાવીએ છીએ ખુબ જ એકબીજા પર પાણી વાણી છાંટીયે છીએ એ રાખે છે. હોળી રંગ નો તહેવાર છે જે પ્રેમ અને ખુશીઓનોો સંદેશ આપે છે. નવરાત્ર્રી પણ તે જ રીતે આપણા ગુજરાત તે માટે લોક રક્ષાબંધન થઈ ગયું. રક્ષાબંધનમાં તમને ખબર છે ભાઈ બહેન એકબીજા ને રાખડી બાને છે. ખુબ જ આનંદ થી રાખડી બાંધ છે અને એમને મીઠાઈ ખળાવે છે. પછી ભાઈ તરફથી આપણને ભેટ આપવામાં આવે છે. જેમ કે પૈસા કે એવું બધું કઈ કંઈક બી હોય તો તેજ રીતે ઈદ બધુ બધા તહેવારો આવે છે તો ગણેશ ચતુર્ તી વિશય તમે કઈક કહેવા માંગો છો?
હા ગણેશ ચ અહ ચતુર્થી વિશ તે હું કહ્ કહેવા આ માંગુ છું કે તે દિવસે આપણે નવ દિવસે ગણેશ ચતુર્ અહ ગણેશની ગણેશજીની મૂર્તિ આપણે બેસાડવામાં આવે છે કેટલાક લોકો છે ત્રણ દિવસ માટે બેસાડે કેટલાક પાંચ દિવસ સાત દિવસ નો દિવસ અને અગિયાર દિવસ આવી રીતે લોકો ગણેશજી ની મૂ બી બેસાડે છે અને ખૂબ જ મજા માણે છે. તેમાં જે નાલા નાલા લોકો ગે રમાં નાલી નાલી ગણપતિજી ની મૂ-મૂર્તિઓ બેસાડે છે તેને ત્રણ દિવસમાં વીસ ર્જન કરે છે અને તેમાં વિસર્જન કરવા માટે તો જે આપણા મોલ્લાના નાના નાના બુન કા હોય ને તે ખૂબ જ આનંદ માણે છે એમને ખૂબ જ મજા આવે છે અહ જે એ ત્રણ દિવસની આપડણે ગણપતિજી ને વિ-વિસર્જન કરવા જઈએ છીએ તે દિવસે નાના નાના છોકરાઓની ખુશી ન તો કોઈ અહ ઠકાાણો જ નથી હોતો ત્યારે તે દિવસે સવારે સવારે ઉઠીને એ લોકો ના નાઈને નવા કપડા પહેરી અને બધા નીકળે છે અને અહ ડીજે મંગાવીને અહ રસ્તા પર નાસ્તા વગરતા આ ગણપતિજી ને લઈને જાય છે રસ્તા પર અને પ્રસાદ વેચતા ઓ જાય છે. તેમાં આવતા જતા લોકો પણ તેમનો આશીવાદ અહ તેમને તેમની આયાતી લેવા ને તેમને અહ પગ-પગડવા માટે આવે છે ઉભા થાય છે અને બધા લોક વ સાથે અહ ગણપતિજીને વિસર્જન કરવા જાય છે. અને જ્યાં કેટલાક જગ્યાએ તો છે ને મોટી મોટી મૂર્તિઓ પણ રાખવામાં આવી છે તે અગિયાર દિવસની હોય છે અને તે એમાં પણ લોકો ખૂબ આનંદ મ અહ માણે છે અને ખુબ જ મજા કરે છે ગણપતિજી ના વિસર્જન ના ટાઈમમાં તમે અહ આજ મેં માહિતી આપી તે તમને સારી લાગી કે નહી લાગી?
હા, ખુબ જ સારી લાગી તમારી વાતો તો.
તમે હોળી અને ધૂળેટી વિશે કઈ કહેવા માંગો છો?
હા, કેમ નહી હોળી જેમ કે મેં તમને કીધું હોળી એટલે રંગો નો તહેવાર છે. હોળી અને ધૂળેથી ના દિવસે આખું જગત આપણું રંગબેરંગી જ દેખાવા લાગે છે. અલગ અલગ રંગબેરંગીના કલરો મળે છે કેસરના કલરો બને ગુલાબના કલરો એમ અલગ અલગ ફૂલોથી આપણા કલરો બને છે તે કલરોથી આપણે એકબીજાને રંગીએ છીએ.
હ
આપણે એકબીજાને રંગીએ છીએ. જેમ એ પ્રેમ અને ખુશી નો સંદેશ આપ આપે છે એમ. પછી રક્ષાબંધન વિશે જેમ વાત કરી તેમ જન્માષ્ટમી પણ આવે છે. તો તો જન્માષ્ટમીમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી કેમ મનાવવામાં આવે છે? કાળકે જન્માષ્ટમી ના દિવસે શ્રી કૃષ્ણજી નું જન્મ થયેલું હોય છે. વૃંદાવન પાસે જન્મ થયેલો હોય, તેમના જન્મ તેમની યાદોમાં આપણે જન્મા ષ્ટમી મનાવીએ છીએ. તમે ગણેશ ચતુર્થી ની ખુબ જ સારી વાતો કરી છે. તેહવારો અને પરંપરા તરીકે તો તેહવારો આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે. આપણે તેહ વારો અને મીઠાઈઓ દરેક તેહવાર ની પોત પોતાની ખાસ વાનગીઓ અને મીઠાઈઓ હોય છે. હવે તમે હવે તમે મને ઉત્તરાયણ વિશે કઈક જણાવવા માંગશે?
હ હા જી હું ઉત્તરાયણ વિશે તમને ખુબ જ સરસ વાતો કેવા માંગુ છું. ઉ ત્તરાયણ ના દિવસે આખો દિવસ ધાબા પર વિતાવતો કાપો જ કાઈપો છે નારા લગાવતા અને ઊંધિયા જલેબી ની મજા માણવી નહી માણવા ની જે મજા આવે છે ને તે કઈ કતી નથી આવતી કારણ કે આપણે આ ગુજરાતમાં છે ને, ઉત્તરાયણ ખૂબ જ જોરો શોરોથી મનાવવામાં આવે છે અને એ સવાર થાય છે ચાર ચાર વાગા થી લોકો નાહાઈને, પૂજા કરીને અને ટેરેસ પર જતા રે છે. અને ડીજે લગાડીને શું મજા માણે છે અને એકબીજાની પતંગ કાપે છે. અને ક પતંગ કાપતાની સાથે કહે છે કે કાઈ પો છે. ખુબજ મજા આવે છે તેમાં અને તે દિવસે આપણે ઉત્તરાયણ ના દિવસ તે અ મમરા ના લાડુ, તડ ના લાડુ એ બધું બનાવીને ખાવાની જે મ જા પડે છે, તે કોઈ બીજા જગ્યાએ અ મજા નહી આવે, આપડી ગુજરાતમાં ઉતરાયણ ખુબ જ મનથી લોકો ઉજવે છે. અને ઉત્તરાયણ ના દિવસે નાના મોટા બધા ભાઈ બહેન મલીને પતંગો ચગાવે છે મમ્મી મમ્મી પાપ્પા બધા સાથે આપણે, એ દિવસે ખુબ આનંદ માણીયએ છીએ. તમે ઉત્તરાયળ વિશે આજે મેં માહિતી આઇપી, તમને સારી લાગી?
હા હા ખુબ જ સારી લાગી, ને તમારી બધી વાતીસ બધી વાતોથી તમારી સાચી જ છે, તમે જેમ કીધું તેમ તલના લડ્ડુ બનાવીએ છીએ પછી પતંગો ચગાવીએ છીએ ને કાઇ પો છે તેના ના રા લગાવીએ છે બધા, એટલે એકબીજાની પતંગ કાપે છે તો આ એમના મોડાથી નીકળી જ આવે છે પછી પેલું પોપ પોપ વગાડવા વાળું આવે છે, તે બધું જા જાત નું આપડા એટલે વૈજ્ઞાનિક બધે બો જાત જાત નું બધું કાઢી નાખ્યું છે. તે બધું થાય છે, તમારી વાત એકદમ સાચી છે. અવે મેં તમને એમની એકતા વિશે જણાવું છું. તો તેહવારોમાં એકશા. તેહવાર લોકોને એકબીજાની નજીક લાવે છે અને પ્રેમ વધારવા મદદ કરે છે. આ પણા કોઈના બી કોઈ બી જાતના તેહવારો હોય, એકે જાત ના તેહવાર હોય તે આપડે એકબીજાને નજીક લાવે છે બધા ના સાથે હળી મળીને રાખવા પ્રેમ સાથે એકબીજાની વાતો શેર કરવા, ખાવા પીવામાં મદદ કરે છે. તેહવારોને સામાજિકતા તહેવારો સમાજમાં પ્રેમ, સહકાર અને એક તા ની ભાવના વધારે છે. પ્રાણાલીક તેહવારો તરીકે તો આપણે તેહવાર ઉપર પરં પરાને નુકસાન પોહ ચાડવા વગર ઉજવીય છીએ. અવે એકબીજાને નુકસાન વગેર તમારો તેહવાર હોય કે આપડે તેહવા હો, તેહવાર તો તેહવાર હોય છે. તેહવાર માં એકબીજા સાથે બધા હળી મળીને રહે છે. ઉપહાર તરીકે આપણે તહેવારોમાં આપણા જીવનમાં નવી ઉર્જા, આનંદ અને ખુશીઓ લઈને આવે છે, તેથી આપણે બધા તેહવારો પ્રેમ, શાંતિ અને ભાઈચારાની ભાવના થી ઉજવીએ છીએ. તેહવારોને ખુશી, એકતાની સંદેશો લાવે છે. આપણા તે હવારોની પરંપરા હોય છે, તો આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને સાથે જોડે છે. એકતા બનાઇને રાખે છે, તો આજે હું તમને વાત કરી છે તે તમને કેવો અનુભવ લાગે છે, તમે કઈ કેહવા માંગો છો હજુ તેહવારો વિશે?
હા હું એજ કેવા માંગુ છું કે તમે જે પણ માહિતી આપી ને ખુબ જ સરસ આપી છે અને હું અંતમાં એક જ વાત કહેવા માંગુ છું કે આપણા આપણા ઇન્ડિયામાં ઘણા તહેવારો હોય છે હિન્દુ મુસ્લિમ બધાની ઈદ હોય બકરા ઈદ હોય દિવાળી હોય બ ધા તહેવારો ખુબ જ સરસ હોય છે એટલે આપણેે આ તહેવારોની મજા માણીએ અને બધા મળીને રહીએ આપનો આભાર
હા થેન્ક યુ